જય શ્રી કૃષ્ણ કેમ છો? હ
બસ મજામાં છું તમે કેમ છો?
છુ.
હમ એજ ને આ ગરમી કેટલી વધી ગઈ છે જુઓ ને. દિવસ દિવસ ગરમી વધતી જાય છે. આપણને આમ છે કે ભાઈ ગરમીમાં ગરમી એક એટલી વધી ગઈ છે કે આમ છે કે ભઈ ગરમીમાં પૂરતું પાણી પીવું બહુ જ જરૂરી છે.
હેલો.
હા, એજ કહું છું કે ગરમી એટલી બ વધી ગઈ છે કે આપણને ગરમી થી બચવાના ઘણા બધા ઉપાયો કરવા જોઈએ એમાં આવું છે કે ભઈ પૂરતું પાણી પીવું બહુ જ જરૂરી છે.
હા સાચી વાત કીધી આવી ગરમીમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
હા, એજ નહ ગરમી માં શરીર માંથી પાણી ઝડપ થી નીકળી જાય છે. તો એટલે આપણને થોડી-થોડીક વાર માં પાણી પી તી પી પીતો રહેવું જોઈએ.
આવું પાસે રોકતો, હલો!
હા, ગરમીમાં પાણી પીતું રયુ પીતું દિવસ માં દિવસ દરમિયાન વારંવાર પાણી પીવું જોઈએ આપણને પછી અહ ડીહાઈડ્રેશન શન થી બચવા લીંબુ પાણી છે, કે પછી છાસ છે, કે નારિયેળ પાણી છે. એ બધું પી-પીતું રયુ પીતી રઈ પીતો રહેવું જ
હા, તમારી આ વાત તો ખરી સાચી કીધું. તમે ગર્મ ગર્મીથી બચવા માટે આપણને કંઈ ના કઈ લિક્વિડ અહ લેવું જોઈએ અને શરીરમાં છેને પાણીની ઊણ અહ પાણીનું પ્રમાણ પણ વધારે રાખવું જોઈએ. દિવસ દરમિયાન વારંવાર પાણી જ્યુસ તમે કીધું એ પ્રમાણ લીંબુ પાણી છાસ નારે પણ એ બધું ફાયદાકારક હોય છે. અને ગરમીમાં તો અમૃત સમાન લાગે છે. અને શરીરને ઠંડક પણ આપે છે, પાચન માટે પણ સારું છે, એ એ એવું બધું આપણે કરવું જોઈએ અને ગરમીમાં તમે જોયું હોય તો ખાવા પીવાની આદતો પણ આપણે બદલવી જોઈએ. હલો.
હા એ એ વાત સાચી કીધી. એ વાત સાચી કીધી તમે કે આપ આપણને લીંબુ પાણી કે છાસ ને આવું બધું પીવું જોઈએ. અને પછી હળવો અને પૌષ્ટિક ખોરાક આપણને લેવું જોઈએ. જેમ કે આપણને ભારે તેલ વાળો અને મસાલેદાર ખોરાક ઓછો રાખવા જોઈએ કારણ કે ગરમીમાં આવું બધું મસાલેદાર આપણને લેવાનું ઓછું રાખવું જોઈએ પછી આમ છે કે ફળ છે. સલાડ છે પછી લીલા શાકભાજી એ બધી આપણને વધારે ખાવા જોઈએ.
હા, બરોબર છે. જાણે કે તરબૂજ, ખરબૂજ, કાકડી અહ અને એવા ફળો નો વધુ ખાવા જો જેમાં લિકવિડનું પ્રમાણ વધ ધારે હોય છે ને. એમાં આપણે શરીર ને હાઈડ્રેટ રાખે એવું એવું બધું આપડે અ લેવું જોઈએ.
હા એ તમને એકદમ સાચી વાત કરી આપણને તરબૂજ, ખરબૂજા પછી કાકડી આવું બધું પાણી વાળા ફળોનું સેવન વધારે કરવું જોઈએ જેનાથી આપણને શરીર સારું રહે ને એ બધ બધા ગરમીમાં જ મળતા હોય છે તો આપણને આવું બધું ખાવું જોઈએ, પછી આપણે જોઈ શકીએ છીએ કે બપોરના તો કેટલી વધારે ગરમી હોય છે બાર થી ચાર વાગ્યા દરમિયાન તો બહાર જવાનું આપણને ટાળવું જોઈએ. કારણ કે એટલી બધી ગરમીમાં બહાર જવાથી આપણને હાલત ખરાબ થઈ શકે છે, આપણને તો આ ટાળવું જરૂરી છે.
અને આવી ગરમીમાં છે ને આપણે હળવા રંગના કપડાં જ પહેરવા જોઈએ અ છે ને જે કાળા અને ઝાડા કપડા ગમીથી અ ગરમી આપણને વધારે આપે એવા કપડામાં તો એવા કપડા આપણને નહીં પહેરવા જોઈએ અને એ છે ને કોટન ના અને કપાસના ક આપડા અ પહેરવા જોઈએ જેમ તે છે ને પછીનો શોષી એ લોકો એ પછીનો શોષી લઈએ ને અને આ આપણને આરામ આપે
હા એ તો તમે સાચી વાત કીધી જેના એ આપણને ઢીલા કપડા કે કોટન વાળા કપડા આવા કપડા જોઇએ એનાથી આપણ શરીર સારું રહે અને આપણને ગરમી પણ ના લા આપણને થોડી ઠંડક મળે તો આપણને આવા કપડાં પહેરવા જઈએ જેનાથી આપણને થોડુંક સારું લાગે. વધારે આપણે હેવી કપડાં પહેરીએ તો એન એમાં આપણને એકદમ અ કઈ કામ કરવાનું પણ ન ગમે અને હાલત પણ આખા દિવસ ખરાબ થઈ જાય તો આપણને આપણના શરીર ને ઠંડક આ આપે એવા જ કપડાં પહેરવા જોઈએ. જેમ તમે કીધું કે આપણને કપાસના કપડા પેરવા જોઈએ એનાથી આપણને શરીર ને ઠંડક મળે તો આપને આવા જ કપડાં પહેરવા જોઈએ.
હા અને ટોપી અને એવું હોય ને કે કશે બહાર જવું જ પડશે આપણને તો ટોપી છત્રી અથરા ગોગલ્સનો ઉપયોગ કરવો જોઈએ સનસ્ક્રીન પણ લગાડવી જોઈએ પણ આપણના માટે ખુબ મદદરૂપ છે. અને ખાસ કરીને લાંબા સમય સુધી બહાર રહેવું હોય ત્યારે તો ખાસ કરીને લગાડવી જ જોઈએ. અને ગરમનું ડ હા ઠંડુ હા અને ઘરને છે ને આપણને ઠંડુ રાખું જો જેથી ગરમી ઘરમાં પણ આપણને ગરમી ના થાય બારીઓ અને પડદા છે ને એ લગાવી રાખવાના હવાનું યોગ્ય વેન્ટિલેશન રાખવું જેથી ઘર ઠંડુ રહે અને સાંજે બારીઓ ખોલવાથી ઠંડી હવા અંદર આવે.
હા એ તમે સાચું કીધું કે બારી ખોઈલી દેવા જોઈએ કારણ કે આટલી ગરમી છે તો શામના અ સમય થોડોક પવન આવે તો એના લીધે આપણને બારીઓ ખોલી દેવી જોઈએ જેના થોડો પણ પવન ઠંડો આવે અને અ આપણે ધ્યાન રાખવુ ઘરને ઠંડક રાખ રાખવાની ઠંડુ રાખવાની બહુ જરૂરી છે તો આપણને ગરમીઓમાં ઘરને ઠંડુ રાખવું જોઈએ જેનાથી આપણને ગરમીથી બચી શકીએ છીએ. અને પછી આપણે જોઈ શકીએ છીએ કે ઠંડા પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ આપણને અ જેમ કે છાસ ઠંડી છાસ છે લસ્સી છે લીંબુ શરબત જેવા કુદરતી પીઅ પાણી પીવા જોઈએ પછી વધુ પડતા આપણને સોફ્ટ ડ્રિંક ને એવા બધા કેફિન વાળા પીણા ટાળવા જોઈએ. એનાથી આપણને શરીરને નુકસાન થાય અને સોફ્ટ ડ્રિંક આપણને શરીર માટે પણ બો ખરાબ છે તો આ ટાળવું જરૂરી રુરી છે
હા અને છે ને આપણને દિવસ દરમિયાન સીધા સૂર્યપ્રકાશને અ રોકવો જોઈએ એના એને છે ને બાળકો અને જે આપણા વડીલો હોય ને એ માટે ગરમી વધુ જોખમી હોય છે ને તે એનું ખાસ ધ્યાન આપ આપણને રાખવું જોઈએ. ગરમીમાં વધારે છા છા છા ચા અને અ શું કે ઠંડા પીણા પીવા યોગ્ય છે. એ પણ મર્યાદામાં ઓ પીવા જોઈએ પરંતુ પાણી અને એ જે કુદરતી પીણા એ વધુ લેવા જોઈએ જેનાથી પણને પાણી નો સ્રોત વધારે મળે.
એજ ને પછી આમ પરના છે આ બી પીવાથી આપણે શરીરને ફાયદો થાય તો આમપના પણ પીવું જોઈએ, પછી આપણે ધ્યાન રાખવું જોઈએ કે સ્વાસ્થ્ય ન ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે આવા ગરમીમાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા લોકોને ચક્કર આવે છે માથાનો દુખાવો હોય છે. થાક લાગે. તો એ માટે દ ધ્યાન રાખ બ બો જ જરૂરી છે તો આ એ આવા ગરમીમાં આપણને કેટલા લોકોને કેટલા લોકોને તો હું પણ જોયા છ કે ચક્કર આવીને પડી જાય છે, તો એ આપણને ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે ટાઈમ સર પાણી પીવું જોઈએ કંઈક ના કંઈક લિક્વિડ શરીર માં જતું રહેવું જોઈએ.
હ એ વાત તમારી લોકો ડીહાઈડ્રેશન અને થાક ચક્કર અ એના મતલ એની સમસ્યા લોકોને થાય છે એ છે ને શરીરના સંકેતોને છે ને આપણને અવગણવા ન જોઈએ ને સમય સ આરામ અને પૂરતું પાણી અ જરૂર લેવું જોઈએ.
હા એ સાચું કીધું આપણને પૂરતું પાણી લેવું બહુ જ જરૂરી છે. વૃદ્ધ અને બાળકોને તો આપણને બઉજ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એમને વધારે પડતી કઈ પણ બીમારી થઈ શકે છે તો એમનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો એમને આરામ કરવું જોઈએ એમના સ્વાસ્થ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા અને છે ને ગરમીમાં આપણેે છે ને કસરત કરવી પણ છે ને આમ સારું છે. વહેલી સવારે અથવા સાંજે કરવી વધારે સારી છે બપોરની તીવ્ર ગરમીમાં છે ને કસરત ટાળવી જોઈએ એ છે ને સ્વાસ્થ્ય અને એના માટે અ સારી ન થી.
હા એ તમે સાચું કીધું કે વ અ બ વધારે અ તડકામાં આપણને વ્યાયામ કરવો તાડવો જોઈએ એક્સાઈઝ ઓછી કરવી જોઈએ. અને પણ યે એ યોગ્ય સમય પર કરવું બહુ જ જરૂરી છે આ વ્યાયામ. તો આપણના શરીર ને સારો રાખે છે તો આપણને રવુ જોઈએ.
મતલબ ગરમી થી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે અનેને બસ એ જ મને તો લાગે છે કે પૂરતું પાણી પીવું યોગ ગ્ય ખોરાક લેવો, હળવા કપડા પહેરવા અને બપોરની ગરમી થી બચવું એ ચ સારો ઉપાય છે.
હા એ તમે એકદમ સાચી વાત કરીએ બધા આપણના સારા ઉપાય છે તો એ ઉપાય આપણને કરવા જોઈએ, આ ગરમીથી આ આપણને પાસે બીજા કોઈ તો અહે ઉપાય ઉપાય નથી તો આપણને આજ ઉપાય કરવા જોઈએ આપણને. પોતાનું સ્વાસ્થ્ય ન ધ્યાન આપ ન અપ ણે જાગવું પડશે તો આપને ઠંડુ પાણી વારે ઘડી પીવું જોઈએ. ઘરને પણ ઠંડુ રાખવું જોઈએ અને ઢીલા કપડાં પહેરવા અને બપોરેને બહાર બહાર ની નીકળવું જેમ તમે કીધું આ બધા ઉપાય આપણને ધ્યાન રાખવા બહુ જ જરૂરી. છે પછી, આપણે જોઈ શકીએ છીએ કે વ અને હરિયાળી નો બી કેટલો મહત્વ. પછી આપણને વૃક્ષો આસપાસ હોય તો આપણને તા તડકો થોડો ઓછો લાગે અને આપણને સારું લાગે વૃક્ષોને બેસીએ તો આપણને સારું લાગે.
કે ઉનાળામાં વૃક્ષો પણ આપણને કેટલા મદદરૂપ હોય છે. એની છા લાગે છે જે તમે મહેનત કર એની જરૂરત વધારે હોય.
હા એને તો એ. વૃક્ષો બહુ જ જરૂરી છે તો આવા ગરમીના. સમયમાં આપણને થાય કે વૃક્ષો બઉ જરૂરી છે ને આપણને ઈ પણ જાય તો આપણને પાણી ની બોટલ રાખી જોઈએ.
તો જોઈએ સારી વાત છે આપ
રાખવુ જોઈએ, હાં પછી લાંબી મુસાફરીમાં સમય સમય આરામ કરવો બઉ જરૂરી છે અને પાણી તે પી તા રેવુ જે કંઈ ની તમે પણ ક્યાંય જાઓ, તો અ પાણી લેતા જજો. સાથે જ રાખજો અને પોતાનો ધ્યાન રાખજો.
હાં ઠીક છે, ચાલો મળીએ પછી હં.
હાં પછી મળીશું. ધ્યાન રાખતા રેજો તમે તમારુ.
હાં, હાં, તમે પણ તમારું આટલી સખત ગરમીમાં અ ધ્યાન રાખજો, પૂરતું પાણી પીજો અને ખાન પાનમાં પણ યોગ્ય ધ્યાન આપજો, તમે વધારે તેલ મસાલા વાળા ભોજન નઈ લેતા જેનાથી તમને વધારે પાણી મળે એવા એવા ખોરાક પ્લેજો.
હા એ સાચી વાત કીધી તમે, હા, હું. પણ ધ્યાન રાખીશ, તમે પણ ધ્યાન રાખજો, તમારા બાળકો નું પણ ધ્યાન રાખજો. પછી મળીએ ચલો.
હા ચાલો પછી મળીએ આપણે ઠીક છે.
હા ઠીક છે.
અને હાલો હા ચાલો પછી મળીએ મૂકું મેં.